હલો.
હા, શું કરશ બેટા?
કશું નહીં, બેઠા છે, બોલો જમીન. તમે જમ્યું?
હોવ. આજ તો મજા આઈ ગઈ. આજે તો ભાખરી, શાક, દહીંવડા
દહીંવડા બરાબર, હા. સરસ-સરસ. મેં છે ને કઢી ભાત ચોરી નું શાક, ભાખરી એવું બધું ખાધું. હમ્મ. એટલે, હા. એ છે, બોલો કંઈ ફરવા ગયા તા તમે ગોંડલ કે એ બાજુ?
હા ફરી આઈવા બેટા, મજા આઈ ગઈ. હવે આપણેે એક વાત કરું તને, કે ફરી અગિયારસ આવે ને, તો આપડે વળતાલ જઈએ.
વડતાલ, બરાબર. હોવ નક્કી કરીએ જાવાનું.
અહીં થી એ બે ચાર જણ ને આવવાનું છે ને, તો આપડે બધા ભેગા રિક્ષામાં જઈએ. સોલજરીમાં.
હા, જવાય-જવાય.
તો ભગવાન ના દર્શન કરી, અને પછી જમી લઈશું.
હા. વડતાલ તો સારું હોય છે.
હા જમવાનું બી સારું, ને ભગવાન નું દર્શન એટલા મસ્ત થાય છે.
હા.
ત્યાં બી અગિયારસો બહું પબ્લિક આવે હા.
હા.
એટલે મેં કુ અગિયારસ હોય ને તો આપણને હારું, ભગવાનનું નામ દઈએ, મારા પચ બે પચ મારા થાય તૈ મંદિરે. અને પછી જ્ઞાન બાગમાં આપડે બધું જોવા જઈશ
હા. બરાબર છે, હા, જ્ઞાનબાગ
હા, સમય ભગવાનનું જૂનું બધું છે.
જૂનું બધું વાસણ ને હિંચકોન ખાસું બધી વસ્તુઓ મૂકેલી છે, જોવા જેવું બધું, લખેલું બી હોય છે નીચે.
હા, અને એટલું વાતાવરણ શાંત ને જાણે એ સી ના હોય.
હા, બહુ ઠંડક લીલોતરી વધારે ને એટલે.
લિલોતરી અને માટીનું છે.
માટીનું હા.
હા, એટલે ભીનું જ હોય.
છે બધું.
હા, અને ભીનું હોય ને એટલે આપણને એ સી જેવું લાગે, વિચાર કરે કે એક વખત જઈએ.
હા સારી છે જોવા જેવું હા.
તો જઈ આવીઈશું આપડે બધા ભેગા થઈને.
હા મંદિરમાં બી જઈે ને એટલે આમ ઘી ની સ્મેલ એવું આવત હોય કેમ કે પ્રસાદ બનતો હોય ને. હા પ્રસાદી બી સારી હોય.
અને તઈના તેની પેલી બનટા ગોરીઓ આપડે થાય ને લાડુડી પ્રસાદ ની લાડુડી બહુ જોરદાર હોય. મસ્ત હોય છે તું ગઈ હતી કઈ વખત ગઈ હતી બેટા.
વડતાલ એક વખત ગઈ છું પણ ઉતાવળ ઉતાવળ માં ગયા તા આમ શાંતિ થી ફર્યા જ્યાન બાદ ને એવું બધું ઉપર ઉપર થી એમ ફટોફટ જોઈ લીધું તું એમ.
બરોબર હ મેં તો એક વાર ગયા તા પણ ત જ આપડે જઈએ ને. તો ઘડી ઘડી જવાનું મન થાય એવું છે જ્ઞાન બાક
હા એ તો છે ઠંડ કેવી ટાઈમ આપડો જતો રે ઘુમતી ઘટ બી સારી જગ્યા. ઠંડક હોોઈ બેસવાનું ગમે હા હા અને બધું ખાવાનું હોય આજુબાજુ બધા સ્ટોલ લગાયેલા હોય ને એટલે ખાવાની કશ અગવડ ના
હા સાચી વાત એટલે મેં વિચારી્યું કે આપડે બધા ભેગા જઈએ. ચાર પાંચ જણા.
જોવાય ચાર પાંચ કલાક આરામથી જતા રહી ફ હર્યા હર્યામાં બજાર છે.
ત મમ્મી કરે છે ને અગિયારસ નહી.
હ કરે છે અગિયારસ માં મમ્મી એટલે જવાય.
કરે છે આમાં પેલી મોટી છે નેરી મોટી દીકરી એ એને ઘરે અગિયારસ પેલી બે નોની તાણીઓ છે ને એ બી કરે છે.
હા મજા કેમ પેલું બધું ખાવાનું મળેને પાછું અગિયારસનું એ એટલે કાત્રી વેફરું એ બધું.
છોકરાને આવું બધું સારું ગમે છે અત્યારે તો ભણવા મેલી છે ને. તો બાપા એટલી જબરીઓ છે ને. બેન બહેનોને એ શીખવાડે એ ગયો છે.
ખરેખર પણ એક એક્ટીવ હોય ને એટલું સારું નાના છોકરા બોલતા રે બધા જોડ સેટ થઈ જાય એટલે ગમે ત્યાં જાય ને તો વાંધો ના આવે બોલવા ચાલવા.
સાચી વાત અને એ છે ને શું કરે ખમસ તો એ જે શીખવાળીયું હોય ને સ્કૂલમાં હમણાં હમણાં હજુ બે મહિના નહી ત્યાં પણ એટલું જબર તઈ શીખવાડ્યું હોય ને એ બધું ઘેર આવીને મમ્મી ને કે પછી એને પપ્પા આવે ને તો એને પપ્પા ને કે. પછી બેન કશું કરાવે ને તો બેન ને એવું કે આવું નહી કરવાનું બેન આવું કરવાનું એવું કે અરી નોની છે ને નોની બહૂં ચપરા
હા, હા.
એટલે બધાને વાલા લાગે, એક તો નાના હોય અને ચપ્પટ ચપ્પટ બોલે.
અને પાછા જુંડવા એટલે જોડે ને જોડે બે રહે ને તો બેને એક બીજા વગર ના ચાલે.
આગી બેહાડી હોય તોય જતી જોડ જતી રે બોલ. ડાહી છે હ છોકરીઓ મારી.
શીખી જાય ને એટલે આવા બોલનારા હોય ને તો ચાલે. કે આમ ફ જવાબ આપે તરત.
પણ એની મમ્મી ઘેર રમત રમાડે એટલો લોડ પડે ને એને, તો બી કોઈ દિવસ એ થાકે નહી.
બેવને સાચાવાના ને બધું.
હા, પણ બધું ઘેર બી એટલી એક્ટિવિટી કરાવે એટલે છોકરીઓ હોશિયાર વધાર થઇ ગઈ હસે.
કરાવું જ પડે નઈ તો ફોન ફોન પકડાઈ દે તો પછી કેવું મગજ
હા, પે પેહલા એવું
કશું શીખે નહી પછી.
એ એ લોકોને શું કરી આલેલુ છ ખબર? પેલું સ્માર્ટ ટી વી હોય ને, એમાં ફોલ્ડર નાખ્યા લેલુ છે એ લોકોનું. નાના નાના ભૂલકાઓનું આવે ને બધું?
હ હા.
ચલ્યું છે એટલે એ જોયા કરે અને બધી એક્ટિવિટી કરે. રમત રમાડે ને એવું બધું કરે. મ મસ્ત કરે છે અમારી મોટી.
ચાલે ને મને એમાં ટાઈમ જાય તો એક્ટિવ રેહ છોકરાને અત્યારથી આવડે નહી તો પેલું ફોન તો આંખો ખોટી ખરાબ થાય અને પછી ચીડચીડી સ્વભાવ થઈ જાય નાના છોકરા નો અત્યારથી.
પણ અલી એ એ બધી ક્લાસમાં જે છોકરા છે ને એનાથી તો કઈક આ બે બે વિચિત્ર જુદા જ લાગે છે.
હમ્મ.
બેનેઈ બેને એ લોકો જોણ આમ બારી જાય છે હ. એટલા વાલા લાગે છે બેને પ્રિન્સિપાલ એ જોવા આવે ને, ડાન્સ તો એવો કરે ને!
મારી મોટી જે છે ને, મોટી ને બઉ જવું છે. એની એક્ટિવિટી પેલ્લેથી એવી હતી.
હમ્મ, અચ્છા.
વચ્છોકરી એને આવું બધું ના ગમે, પણ આને બઉ ગમે. અમારે પાછું એનાથી તીજા નંબર ની છે ને એને પાછું ગમે, થોડી એક્ટિવ.
પેલું એક જગ્યાએ બેહી રેહવું એના કરતા તો હારુ ને કઉ કસુક ને કસુક કર
હા હા હા ને છોકરા ના સંસ્કાર આવે બીધા.
હા આપણને મજા આવે ને એમને એ મજા આવે.
હા અને એ તો બધું એ એ ટું ઝેડ શીખવાડે છે. કશું બી કોઈ અચંદુ કરે, કશું કોઈ એનું નામ દે ને તો શું કરવાનું? એવું બધું શીખવાડે એટલે છોકરાને અ ત્યારથી એના મગજમાં બધું ફિલ્ડ થાય કે કે આ કોઈ આપણને ચોકલેટ આલે તો નઈ લેવાની, કોઈ આપણને બોલાવે ખોટી જગ્યા એ સ્પર્શ કરે તો નહી અડવા દેવાનું બચકું ભર લેવાનું. લાત મારવાની એવું બધું શીખવાડે.
હા બંને છોકરીઓ પાછું સિટી એવું રેહવાનું એવા શેહેરમાં રેહવાનું એટલે શીખવાડવાનું જ ને.
અને અત્યારનું જનરેશન એવું છે ને બધાય સબં ધુ શીખવાડું
શીખવાડવું પડે ભણતર થી રઇને બધું શીખવાડવાનું થાય.
તાર છોકરીઓ છે છોકરા હોય તો ચિંતા નહી.
તો એ એમનેય સીખવાડવું પડે છોકરાઓને, કે ભઈ આમ કેવું રહેેવાનું, કેવી રીતે વર્તન કરવાનું એય શીખવાડવું પડે એમને
છોકરાઓ ને તો એ બહુ જ ફરે ને એટલે સીખી યે સકે. હારી જાય, સોબતથી સીખી જાય પણ છોકરીઓ આખો દાડો ઘરમાં હોય. એટલે છોકરીનું કોણ સીખવાડે? મમ્મી જ સીખવાડે. અને હ, હોસિયાર હોય છે ભણવા એવું જતા, હમણાં અમારે મેલીને તો જો એ બી સીડી આવડે એક થી ત્રીસ સુધી પટ કડકડાટ બોલે.
બરાબર
ને ગીતો ગાય, ડાન્સ કરે,
સ્કૂલવાળા સીખવાડે? ને એના કરતા તો આપડે ઘરે સીખવાડવુ જ પડે, કેદે સ્કૂલમાં જ એકવાર ભણીન આવે ન પછી, ઘરે આપડે મૂકી દઈએ, ધ્યાન ના આપીએન, તો એ લોકોને બઉ ખાસ ખ્યાલ ના રહેે. પછી બીજા દિવસ જાય ને તો ભૂલી ગયા હોય.
હા, બે દાડા વચ્ચે બેક જ દાર, હા, હા બોલ
બોલાવડાઈએન, ઘરે આવે ન તો પછી બોલાવડાઇએ ને કે સુ કરાયું, સુ નહી એટલે પછી, યાદ રે એવી રીતે
હા, હોશિયાર એટલે યાદસક્તિ તો બહુ જ છે, બકા!
હા
અને જો બે દાડા રજા પડી ને, તો પાછું ચૂકાહે જવાની. પછી જતા રે ને, સ્કૂલ માં જતા હોય પછી કશું નહી, બધું ભૂલી જાય અને હમણાં મને એન દાદાને ફોન કર્યોતો ને! બોલ, એત એન દાદા સુ કે, હું બી રાહ્યો છું એ લોકો પેલું ઈ ઈબાઈક લાયાને? હમણાં જ લાયા કાણકે એને લેવા-મેલવામાં તકલીફ પડતીતી ને એટલે એ બાઇક લાયા ને તો એન દાદા એવું કે હું તૈન પૈડાવારુ લાયો.
હા
મને બતાવો તો આજુવાનું બોલ, એટલી નાની છે પણ બહુ જબરી છે. ત એન દાદા કે, ના ભાઈ અમારે સસ્પેન્ રાખ તું અહીંયા આવ ને, તો જ હું આટા ખવડાઈશ.
હા, બરાબર. હા, જીદ કરતી હસે!
હા, હવે ખુદ કેવા માંડી, દાદા બતાવો ને આવુ સુ કરો તાર કે, ના બેટા, તું અહીયા આવજે ને એટલે તને મસ્ત બતાવીશ કે એટલે આ એવું છે, બાપા! અને અમદાવાદ માં રહેવાનું એ તો બહુ જ પણ એ છે ને, એ છોકરીઓ છે ને, જાનુ હા ત એ સભામ જાય, એન મમ્મી જોડે સભામ જાય, પછી એ ભગવાનનું જે એમજી કરે ને, એ બધુ યાદ રાખે! બોલ! ધૂન બા બોલે, ભજન બોલે ધૂન બોલે, બેચાર કડીઓ બોલે પણ ધૂન તો આખી બોલે, બોલ! એટલે ભગવાન, ભગવાન તરફ આવીએને તો છોક કરુ, આપણું ભક્તિ ના માર્ગે વડે અને હારું બપા ર બીજા છેલ છાટાક કરે અને મોબાઈલમાં રમી ખાય એતો આ શું ખોટુ
સાચી વાત છે, સારું છે, ચલો ન તમને પછી કલાક રહીન ફોન કરું સાંતિથી, અત્યારે એક બીજો ફોન આવે છે ને! તો કલાક પછી કરું કામ પતાયને હા
હાજાર સ હા હા હા હા
એમ